હેલો.
હલો. જય શ્રી કૃષ્ણ હા.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
શું કરો છો?
બસ ઘરનું કામ.
હા તબિયત સારી છે.
અને તમે શું કરતા
બસ અમે પણ ઘરનું કામ કરતા
હા આ ઘરનું પણ કેટલું બધું કામ હોય
હા એજ ને એની ગણતરી ના હોય ને આપણે બહાર કશું કામ કરતા હોય તો એની ગણતરી હોય નહી આ સમય તો આવો છે ને કે આપણે એક ઉપર ગાડું ચાલે નહી બંને માણસોને સંપીને કામ કરવું જ જોઈએ હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને એટલે કશું જ બચત થતી નથી એટલે આપણે શું બે જણા સાથે મળીને કઈ કામ ધંધો કરીએ ને તો આપણે શું કે આપણા બાળકોના ભવિષ્ય માટે બે રૂપિયા બચે એ બચત આપણા રીરમાં બહુ કામ આવે છે
સારી તને અ ટીપે ટીપે સરોવર ભરાય આ ગુજરાતી કહાવત આપને બ જેટલું સાચું મહત્ત્વ સમજાવે છે
એટલે આપડે શું હમજો કે હવે આટલી સો રૂપિયાની પચાસ રૂપિયાની ન એ બચત થી શું થશે પણ આપડે કહેવત છે ને ટીપે ટીપે સરોવર બંધાય એ આખું ટીપે ટીપે સરોવર આખું ભરાઈ જાય છે એને વાર થાય છે પણ કઈ કઈ કોક ના કોક દિવસ એ સરોવર આપણને કામ આવે છે
અને અ નાની નાની બચત એક દિવસ મોટી પૂજી બની જાય છે એટલે જીવનમાં બચત કરવાની આદત ખૂબ જરૂરી છે
હા નાની નાની પૂજી કોક ના કોક દિવસ આપણે જે બીમારી માં ગમે ત એવી રીતે હેલ્પ લઇ જતું હોય ને જેને ભગવાન આપણને સ્વયં આપણને કશુંક ચમત્કાર કર્યો ભગવાને એ રીતને એ દ્રષ્ટિ એ કામ આવતું હોય છે કોઈને ભણવાની દ્રષ્ટિએ કોક દિવસ કોક બીમારી આવી આયી જાય ત પૈસા વગર આપણેે અટકી જઈએ તો એ બચતના પૈસા ત્યાં ઉપયોગ આવે ત્યારે આપણને બચત ની અહેમિયત ખબર પડે છે એના પેલા તો શું આપણને એટલી બધી ખબર પડતી ના હોય જરૂરિયાત પડે ને ત્યારે સાચી વસ્તુની ઓળખ પરખ થાય છે
સાચી વાત અને બચતમાં અર્થ તો ફક્ત પૈસા બચાવવાના નથી સમય પાણી વીજળી અને પ્રાકૃતિક સંપતિ નો ઉપયોગ કરવો અ કરવો પણ બચત હમ
કેમ કે વૃક્ષો વાવો વૃક્ષો વાવો તો વૃક્ષોથી પણ વૃક્ષોને કાપતા આપણે બચાઈએ તો એનું પણ બહુ મહત્વ છે વૃક્ષોથી વરસાદ લાવવામાં કામ આવે છે વૃક્ષ હવા આપે છે ઓક્સિજન ની પૂર્તિ કરે છે
સાચી વાત અને વીજળી અને પ્રાકૃતિક સંબંધી ઉપયોગ કરવાની બચત છે જે વ્યક્તિ બચત કરે છે ને એ ભવિષ્ય માટે હંમેશા તૈયાર રહે છે
હા કારણ કે બચત એ સૌથી મોટી વસ્તુ છે ભલે કોઈની પણ વસ્તુ ની કરો એ વસ્તુની આપણે કદર કરતા શીખીએ કે વસ્તુની કદર કરી આપણે
ને આજ આજના સમયમાં મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે અચાનક બીમારી શિક્ષણ ઘર લગ્ન અથવા કોઈ આપત્તિ આવે ત્યારે અ બચ બચાવેલા પૈસા આપણી મોટી મદદ કરે છે એટલે આવતા મોટી ભાગે ભાગ જરૂરી બચાવનો જોઈએ
હા એજ ને એટલે આપડણે થોડીક બચત કરીએ થોડીક બચત આપણા જીવનમાં બહુ જ ઉપયોગી આવે છે બહુ જ આપડણે કોઈના સામે પછી હાથ ફેલાવો પડતો નથી
નવી વિદ્યાર્થી જીવનમાં બચતનુંું મહત્વૂ મહત્વ ઘણું હોય છે જે વિદ્યાર્થી સમય બચાવે છે ને અને સમયનોો ઉપયોગ કરે છે તે અભ્યાસમાં સફળ બને છે સમય એક સમય એક એવું ધન છે જો એક વાર જાય તો જાય તો પાછું આવતું નથી
પાછું આવતું નથી એ મયનો ઉપયોગ જયારે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થી સમજી જશે ને તો એના બેડા પાર થઈ જશે
સાત શ્રી વા
તો એના બેડા પાર થઈ જશે કારણ કે વિદ્યાર્થી ન સમય એવું હોય છે ને એ સમય ગયા પછી પાછો આવતો નથી તો એને સમય પાછો આવતો નથી એ સમય પછી એમને પસ્તાવા ના હલાવા એમના જોડે બીજું કશું જ રતું નથી કે ખાલી મોટો શું કરી શકે પસ્તાવો કરી શકીએ
અનની બચત પણ જરૂરી છે હેલો
હા બોલો
અ અન્ની બચત પણ જરૂરી છે થાલીમાં જેટલું જોઈએ એટલું જ લેવું ઘણા ગરીબ લોકોને બે ટક ન ભોજન પણ મળ શું નથી એટલે અન્નો બગાડ કરવો પણ પાપ છે
એટલે આપડણે અન્નો અનેને પાણીનોો બગાડ કરો એ સૌથી મોટું પાપ હોય છે એટલે સૌથી મોટું પાપ લાગતું હોય છે આપણને એટલે આ જેટલું આપડે ભાવે એટલું થોડું થોડું બે વખત લઈ લેવું પણ આપણે અન્નનો કોઈ દિવસ ઉપયોગ બગાડ કરવો જોઈએ નહી જેટલું જરૂરિયાત કેમ ગાંધીજી પણ કેહેતા હતા ખપ પૂરતું પાણી વાપરો એ રીતે જેટલી આપણે જરૂરિયાત છે એટલું જ વસ્તુ લો એ નાની લોટી લઈ અને પોતાનું મુ મોઢું ધોઈ દે દાતન કરી દેતા એટલે બધા હસતા કે ગાંધીજી પાણી તો આપડે જોડ એટલું બધું છે અને તમે એક લોટીમાં ખાલી મોઢું ધોઈ નાખો છો
સારચીએ
એટલે ગાંધીજી કેતા એને વસ્તુ એને એની કદર કરતા શીખો ખપ પૂરતું પાણી વાપરવું જોઈએ
સાચી વાત અને બચત કરવાની આદત બાલપણ થી જે પડી જાય ને તો ગુલ્લકમાં પૈસા મુકવા બિનજરૂરી ખર્ચ ટાલવા અને જરૂરી જરૂરત અનુસાર ખર્ચ કરવો આ આદત જીવન પર કામ આવે છે
હા જે મા બાપ નું જે શીખવાડેલું છોકરા જલ્દી શીખી જતા હોય છે એટલે મા બાપ જો બચત નુંને આવું બધું શીખ કરતા હોય એમાંથી છોકરાને શીખવાની પ્રેરણા મળે એ પણ મોટો થઈ અને પૈસા ને વેડફે ને પૈસાની અમિયત સમજે.
હમ. સાચી વાત.
અને કઈક ભેગું કરે નઈ તો પછી એ લોકોને એમની મન ચાહે તો વાપર્યા આ કરો તેમ કરો.
સાચી વાત. ના આજના સમયમાં મોંઘવારી દિવસે દિવસે વધી જાય તો બચત કરવી તો બઉ જરૂરી છે.
હા એટલે જ બંને સાથે મળીને હવે તો શું. કે એક સિક્કા ન દો બે બાજુ થાય છે. એટલે બંને આપણે સાથે મહેનત કરીને કશું કરીએ ને તો આપડી સફળતા રંગ લાવશે ક્યાંક ને ક્યાંક તો એનું પરિણામ જોવા મળશે દુઃખ થશે પણ આપને રિઝલ્ટ સો ટકા અવશ્ય મળશે. એ સો ટકા અવશ્ય આપણને મળશે.
હા. સાચી વાત.
એટલે આપણે બચત કરવી સૌથી સથી જરૂરી છે કારણ કે આપણે કરીશું તો આપણા બાળકો પણ આપણને દેખી અને એ જ વસ્તુ શીખશે.
જે એમના જીવનમાં પણ બહુ લાભદાય છે ને આપણા જીવનમાં પણ બહુ લાભ
હા સાચી વાત. જે વ્યક્તિ બચત કરે તે કરે છે ને તે ભવિષ્ય માટે હંમેશા તૈયાર રહે છે. કેમ કે ભવિષ્યમાં કોઈ પણ ઈમરજન્સી બતાવા ક્યારે આવશે ખબર નથી.
હા એજ ને ભવિષ્ય નું કોને જોયું. શું થશે કેવું થશે એ આપણને કશું જ ખબર હોતું નથી. એ માટે બચત કરેલી વસ્તુ તો ક્યાંકને ક્યાંક તો કામ આવશે જ.
હમ.
એટલે બચત કરવી જોઈએ બંને સાથે મળીને રહેવું જોઈએ. એટલે એ રીતે જ આપડો જીવનનો આધાર છે બંને જણાને બાકી તો શું ઝઘડા ઘર કંકાાસ એવાથી કશું જ થતું નથી.
સાચું કેમ કે આપત્તિ આવે ત્યારે બચા વાલા બચાવેલા પૈસા આપણી મોટી મદદ કરે એટલે આવક આવક મોટીમાંથી થોડો ભાગ બચાવનો બહુ જરૂરી છે.
એમાં બેન એવું હોય છેમ કે આપત્તિ એ કોઈ દિવસ કોઈને પૂછીને આવતી નથી સુખ અને દુઃખ એવી વસ્તુઓ છે ને સુખ આવે ત્યારે પણ કઈને આવતું નથી. અને દુઃખ આવે ત્યારે પણ પૂછીને આવતું નથી એટલે એ રીતે બચાયેલા પૈસા એ રીતે બહુ કામ આવે છે આપણને.
સાચી વાત. ને બચત થી વ્યક્તિ આત્મનિર્ભર બને છે જે વ્યક્તિ બચત કરે ને છેમ તે નાની મોટી જરૂરત માટે બીજા પાસે લાંબા હાથ કરવા પડતા નથી બચત આપણા હાથ
હા બચત કરે એટલે શું એમને કોઈને જોડે હાથ ફેલાવવો પડતો. નથી એટલે હંમેશા જીવનમાં બચત કરવી જોઈએ.